નમમે
હેલો કેમ છો ભાઈ નમસ્તે નમસ્તે નમસ્તે કેમ છો હમ શું છો બુકર છો કે ફ્રીજ છો અત્યારે
જી જી અત્યારે તો બાર જ છે હા અત્યારે તો જોબ ઉપર જ છું હમણાં ઘરે જ
હમ હમ મતલબ તમે જોબ ઉપર હોય ત્યારે ફફડે કોઈ પરિવારના સભ્ય સાથે પણ ફોનમાં વાત કરવી હોય તો કરી શકો તમે
જી બિલકુલ હું નીચે પાણી પીવા આવેલો તો મેં કીધું હા મેં કીધું કોલ કરી લઉ એકે
ઠીક છે ઠીક છે હા હા હા ક્યારેય તમે ફ્રી બેસો ત્યારે તમને છે તમારું બાળપણ યાદ આવે કે ના આવે
જી બિલકુલ બાળપણ તો વસ્તુ જ કઈક અલગ છે કે બાળપણની યાદ તો આવવી જ જોઈએ
આ હ ઇ તો યાદ આવે પણ છેલ્લા દસ વરસ ને બાદ કરતા આપડું બાળપણ કેવું હતું તમને ખ્યાલ છે? એક આ સોશિયલ મીડિયા મોબાઈલ આયવો ને પછી છે ને લગ ભગ બાળકોનું બાળપણ છીનવાઈ ગીયું છે. પેલા તો શું કરતા આપડે શુક સ્કૂલે જાતા બરાબર તો પીટી ના લેક ચરમાં આપણને રમાડતા હોય છે બરાબર બધી શનિવારે એક્સસાઇઝ ને બધું કરાવતા હોય છે.
હું હું
કોઈ આપડાથી સંતોષ ન થાય તો આપડે છે ઇ સાંજે અ આપડા પાર્કિંગમાં છે મતલબ શેરીમાં રમતા હોય છે તો તમે છે એ બોઇસ તરીકે કઈ કઈ ગેમ રમેલા
બોઈસ તરીકે તો અમે ક્રિકેટ છે પછી ખોખો પણ રમાડતા ક્યારેક અને પછી ભાલા ફેક છે ગોળા ગોળા ફેંક છે
નઈ સ્કૂલની વાત નથી કરતી ઘરે આપડે શેરીમાં રમીએ ને છે
હા શેરીમાં તો ગલી ક્રિકેટ જ હોય અને પછી પેલા ઘરી યાવ તા આપડે ફેરવવાના જાય વોળા તો એનથી રમતા પછી હા પછી ગીલી ડંડા ગેવ ગેમ રમ
હા પછી તમે ખેરી થી રયમાં છે ખેરી થી હા ગોટી ગોટી ગયો હા એનાથી રયમાં છો તમે
જી શેનાથી
આપડે એ ખેરી ગોટી કયો ને તમે છેલી કાચની ગોળ ગોળ આવે ઈ એનાથી રયમાં છો તમે
ના આપડે પેલી લખોટી આવે ને
હા બસા એને જ એને જ અમે ખેડી કઇએ અમે એને ખેડી કઇએ લખોટી કો ને તમે કોઈ ગોલી કે કોઈ હા એનાથી રયમાં છો તમે
હા બિલકુલ બિલકુલ
પછી અમે કેવી ગેમ રમતા ખબર છે નદી પર્વત રમીએ પેલાના આપડા ઘર હતા ને એમાં ઓટલા ને એવું બધું હોય ખબર છે એટલે જે રોડ હોય ને ઈ નોતું અને ઓટલો હોય ને જ્યાં ઈ અ આપડે પર્વત કેવાય એમ એવી નદી પર્વત ની ગેમ રમતા તા પછી ચેન સાકળ ની ગેમ રમતા તા ધારો કે એક સાકળ કરેને કોઈ પણ સાકળ છૂટી જાય ને તો જે વ્યક્તિ દા દેતો હોય ઈ એને પકડી પાડે એઈ ચેમ સાકળ ની ગેમ રમતા તા
હા પછી કલરે કલર
હા કલરે કલર રમતા તા બરોબર વાત છે તમારી પછી બીત છી એક ગેમ અમે ઓલી રમતા સંતા કુકડી જેને આપડે અત્યારે ઇંગ્લિશમાં હાઈડેન્સિક કે સે
હા
અત્યારે પેલા તો અ પેલા તો અત્યારે કેમ એપાર્ટમેન્ટ છે એવા તો હતા નય બધા એના ખળક ખોળિયા વારા નળિયા વારાને એવા જ મકાન હતા એટલે ગેલીને ખંચાડીને એવું બધું હો. એમાં હોનતાઈ જતા હતા બરાબર ને એક આપડે એવી ગેમ રમતા હતા પછી ઓલા કુંડાળા વાળી ગેમ રમ્યા કુંડાળ વાળી
હા કુંડાાળવાય
હા કુંડાળા વાળી ગેમ રમતા હતા પછી
હમ
હા હા મામાનું ઘર કેટલે ઈ પેલું ચાર જણા ને ઉભા રાખે ને વચ્ચે ન હોય દ આવતી તો હોય ને એઈ રીત ની એક ગેમ રમતો તો તમને શું લાગે છે કે અત્યારનો સમય છે એ બાળપણ માટે સારો છે કે અત્યાર નો સમય સારો છે ને સારા પાસા ને નબળા પાસા એ બે મને તમે કેજો
બરાબર કેમ કે પેલા તો કેવું હતું કે મોબાઈલ એટલો બધો કઈ યુઝ નતોો થતો અને પેલા કીપેડ વાળા મોબાઈલ હતા તો એમાં બે જ ગેમ પેલી સાપસીડી વાળી આવતી બી ચો સોકઠા વાળી આવતી બે જ આવતી એટલે એમાં રમી રમીને બાળક થાકી જતું પછી આવી બધી રમતો હોય તો બધી બધા લોકો મિત્રો ભેગા થઈ ને પછી સ્કૂલેથી આવી ને લેસન તો કઈ કરવાનું ના હોય બેગ નો સીધો ઘા કરી દે સીધો બાર ન જતા અને શેરીમાં બધા ભેગા થાયને પછી નક્કી કરે
કેજા કઈ ગયામ રમશું બધા ભાઈબંધને હોઉ પેલા તો ઘરે ઘરે કારણ કે પેલા તો કઈ મોબાઈલ હતા નહીં કે આપણે વોટ્સએપમાં મેસેજ કરી ચાલું બધા રમવા એવું તો કઈ હતું નને આપડે જે કામ હોય બધા એના ઘરે ઘરે જઈને બોલાવા જાતા હતા બરાબર ને તો તમને શું લાગે છે કે મોબાઈલ આવ્યો પાછળ સારું થયું કે ખરાબ થયું
હા મોબાઈલ આવ્યો એ તો એના રીતે આવવાનો જ હતો અને એ આવશે જ મોબાઈલ હજી પણ કઈક નવું આવશે એ
હમ હમ હમ હમ
પણ પોતાના માતા પિતાને જ કઈક એ રીતે સમજવું જો હશે કે પોતાના બાળક નો કઈ રીતે વિકાસ કરો તો એના હાથ હા એના આવતું પછી કેટલો મોબાઈલ આપવો પછી કઈ રીતે મોબાઈલ યુઝ કરવો કઈ ખરાબ વસ્તુ નથી પણ કઈ રીતે એનો ઉપયોગ કરવો એ મહત્વનું છે એમ એટલે આ બધા લોકો ક કે મોબાઈલ છોકરા ને બગાડી નાખે તો એ તો
પણ એ નથી વાતું ખોટી વાસ્તુ છ જો આમાં છે ને મોબાઈલ ના સારા પાસા શું છે ખબર છે તમને એક તો તમને છે ઈ અત્યારે એજ્યુકેશન લાઈફમાં જોુવ ને તો એ સારું છે બરાબર અને ખરાબ ભાષાની દ્રષ્ટિએ જોઈ ને તો મોબાઈલમાંથી જે રેડિએેશન આવે છે ને એ આપડી આંખને નબળી પાડે છે બરાબર એટલે કયા સમયે મોબાઈલ જોવા દેવો ઈ એક નક્કી રાખવાનું કે અંધારામાં મોબાઈલ નહી જોવાનું આપડણે જે દિવસ દરમિયાન હોય ત્યારે મોબાઈલ છોવાનું અમુક લિમિટ રાખી દેવાની કે આખા દિવસ ની વધીને તને અડધી કલાક મોબાઈલ મળશે એમાં પણ કેમ આવે છે નથી આવતી તેવી નથી ગેમ રમવી હોય તો તમારે ઓફલાઈન ગેમ રમવા દેવાની અત્યારે નાના બાળકોની પણ ઘણી બધી ગેમ આવે છે જેમ કે ફ્રૂટ ક્રોશર બરાબર એટલે છે બધા ફ્રૂટ હોય ને ક્રોસ થઈ છેાય એ ટાઈપ ની એક ફ્રૂટ ક્રશર વાળી ગેમ આવે છે અને બીજી ભાષામાં હું તમને કહું ને કે મોબાઈલ આવે ને હાથમાં એટલે કોઈ પણ એક સ્થાાન પકડી લેશે એક જ જગ્યા જેથી કરીને એના શરીરનું જે હલન ચલન હોય ને એ બંધ થઈ જશે એની જ જગ્યા એ છે એ આપણેેને જીમ માં મોકલશું જેથી કરીને એનું જે લેન છે. એના મસલ્સ છે. એક્ટિવ થાય એના માટે આપ કરશો બરાબર હવે તમે એજ વિચારો એની જગ્યાએ એ છે. તમે એને કહો કે રોજ તારે ફરજિયાત એક કલાક તો રમવા જવાનું બરાબર તું સાયકલિંગ કર બરાબર કે કોઈ નીયારે પકડ પડી રમ કે કોઈ કુટુંબ માં ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ ગેમ રમાતી હોય ને એવી થ રમ તો તમારે છે. એ જીમમાં મોકલવાની જરૂર પડશે બાળકોને
ના કેમ કે બાળક જયારે માટી માં જયારે ભેભુ મળી જાય માટીની જોડે રમતો થઈ જાય એટલે એ બાળકને જીમમાં ક્યા મોકલવાની જરૂર ના પડે.
કારણ કે એના બધા પાર્ટ્સ છે. ને મતલબ એના જે લોય સર્ક્યુલેશન છે. હાડકા નો વિકાસ છે. સ્નાયુ નો વિકાસ છે. આ બધું એક્ટિવ થઈ જશે ત જીમમાં જાવ એટલે તમને છે. ઈ રનિંગ કરાવશે બરાબર એલા મસેન દ્વારા સાયકલિંગ કરાવશે તમ શેરીમ સાયકલ ઓખાવ કોણ ના પાડે તમને અને આપણા સમયમાં અમારા સમયમાં તો આપણી પાસે સાયકલ લેવાના પૈસા નફ ત્યારે છે. ને ચોક્્કોો કહેતા એને એવી છે. ને નાનકડી એવી સાયકલ આવે અત્યારે આપડે નાના નાના બાળકો ના થયો સાયકલ લઈ નીકળતા એવી અમને છે. ને અમે ચોખ્ખો લે એના છે. ને એક કલાક નો ટાઈમ હોય એટલે એક કલાક ના એમમાં આપણને બે રૂપિયા દેવાના એમને એટલે આપણને એક કલાક સાયકલ હકાવવા માંગે થઈને જીએ તો આપડે છે. એ ઈ એક કલાકમાં સાયકલ ચલાવવાનો આનંદ લઇ લેતા હતા ત્યના બાળકો ને જીમમાં મોકલ એટલે ન્યાયને સાયક્લિંગ કરાવશે તો એની ઈચ્છા છે. આપડે રોજ ન એનું શેડ્યુલ ગોઠવી નાખું કે સાયક્લિંગ કરે બરોબર એટલે પછી રોડ ઉપર ભલે સાયકલ ચલાવે તો એના પગ ની બધ એક્ટિવ થઈ જશે ને એટલે આપણે રમતમાં દોયડા કૂદતા સ્કીપિંગ કરતા બરોબર છે. તો હવે અત્યારે છે. આપડે તોયડું પરચેસ કરેલું છે. એ બધા નાના નાની બેહેન પણ એવી કે ભાઈ બ દોસ્તારો બધા સમસમમાં કરો તમારું એ રીતે પોટી થઈ જશે એટલે મોબાઈલ નો પણ એક ટાઈમ લિમિટ આપી દો અને બાકીની એક્ટિવિટી માટે બધા એના સડ્યલ ટૂંકમાં બનાવી લ જેથી કરીને એનું બાળ પણ પણ નથી અને ટેકનોલોજી સાથે પણ એ અપડેટ રહ્યો એવું કરવું પડેને આપડે હ હવે બીજી છે. એ તમે કઈ રમત રમતા હતા ધારો કે બેસી ને રમવી હોય ને આપડે પરિવાર સાથે આખો પરિવાર રમી શકે એવી કોઈ ગમ ખરી
હા બિલકુલ એ તો ફેમસ છે. આપડે અંતાક્ષરી છે. તો એ તો કઈક અલગ જ મજા છે. ફેમિલી
હવે મારી જે શોખ ની એક ગેમ હોય ને એ હું તમને કું તો નવો વેપાર છે. ન્યુ બિઝનેસ આમાં બે વસ્તુ થાય! જો આપડે આપણા બાળક સાથે રમીએ કે આપણા મમ્મી પપ્પા સાથે રમીએ તો એમાં શું છે. કે પ્રોપર્ટીની લે વેચ કરવાની હોય એમાં છે. ને આવેલું હોય કે મુંબઈ છે. કાંદિવલી છે. કે તમારે છે. એ નવસારી લેવું છે. કે તમે દાર્જિલિંગ લેવું છે. આવા છે. ને એ પ્રોપર્ટી આપે એમાં અને સિક્કા આપે પચાસ પૈસા નો સો રૂપિયા નોથી લઈ ને પાંચ હજાર રૂપિયા સુધી ના ન્યુ બઝ સિક્કા આપે બરોબર અને છે. આપણે ચાર જણા રમી શકીએ એટલે ચાર જણા મમ્મી પપ્પા ભાઈ બહેન સાથે આપડે રમીએે ને તો શું છે. કે બાળક કોને બેંક સંભાળવા દેવાની એટલે છે પૈસા ની લેવડ દે લેવડ દેવડ ગ પછી સરવાળા બાદ બાકી અમને આવડે છે. કે પાંચ હજાર ની પ્રોપર્ટી લીધી છેન મારી પાસે સાત હજાર રૂપ પિયા છે તો મારે હવે પ છે સામે વારી વ્યક્તિ ને કેટલા રૂપિયા આપવા પડશે તો છે એનું એક ગણિત કઈ સુધરે. અને રમત ની રમત થઈ છે તો તમારી પાસે જો ન હોય ને તો તમે ક્યારેક છે ને ઈ ગામમાં નીકળતા હો ને વધી ને દોઢસો રૂપ ત્યા પૂરતી ની આ ગેમ આવે છે. વધારે પૈસાની નથી આવતી. તો તમે છે ને ગુજરાત તી ભાષામાં ન્યુ બિઝનેસ નામની એટલે નવો વેપાર આ પરચેસ ખર્ચો તમારી રાત આખી રાત નીકળી જશે ને તોય તમને ખ્યાલ નહી આવે કે. આ ગેમ ક્યારે પૂરી થશે એમ. એટલી મજા આવશે. ચલો, ભાઈ તમારી સાથે વાત કરીને બોજ આનંદ આવ્યો મને ઓકે. ચોક્કસ થેન્ક યુ.